હ જય શ્રી કૃષ્ણ કઈ નહી બસ. શાલમાં તો ઘરે જ છે અને બસ ઘરે જ આરામ કરી રહ્યા છે હમણાં તો. તમે શું કરી રહ્યા છો હમણાં મતલબમાં ઘરે મતલબમાં શું કરે છે બધા સારા તો છે ને.
હા એકદમ સારા છે અને. હાલમાં તો શું છેકે ડિજિટલ પેમેન્ટ આવી રહ્યું છે તેના વિશે વાત કરવા માંગુ છું કે ડિજટલ પન્ટ. ન શું છે કઈ રીતે કામ કરવા માંગે છે. કઈ રીતે સરકાર એને પ્રાધાન્ય આપી રહ્યું છે કઈ રીતે એના કેટલાક. ફાયદા છે કે. ેરફાયદા એ બધા બાબત ઉપર હું તમારી સાથે વાત કરવા માંગુ છું એમ જોવા જઈએ તો. મેન્ટ એ ખુબ જ સારી બાબત પણ ગણાય છે અને આમ કેહેવાય છે ને કે સિક્કાની બાજુ તો. હોય જ છે એટલે એને ફાયદા તો છે સાથે સાથે ગેરફાયદા પણ છે તો આપડે ફાયદા ની વાત કરીએ. તો આપડે શું છે પેલા શું છે કેડીજટ મેમમાં આપે ઘણી બધી લાઈનોમાં ઉભીવા પડતું હતું પૈસા. ઉપડવા માટે આપણે જે મહેનત ના પૈસા આપડ ક કામ કરતા હોય આપડો પગાર આવ્યો હોય તો એ બેંકમાં જ. થ તો આપણે બેંકોને લાઈન માં ઉભી રવા પડતું ક્યા તો પછી આપે એએમ સુધી ત્યાં સુધી જ્યાં. આપ અમુક સેન્ટર આપેલા હોય ત્યાં સુધી જઈને આપણેે પૈસા ઉપર વાપરતા અને ઘણી બધી મુસીબત. પડતો હતો પરુ હાલમાં શ છે જે જે ફોન પે છે પછી ગૂગલ પે છે પછી ફારમ પે છે એમ ઘણી બધી. લિકેશ આવીઈ છે એના દ્વારા આપણે સરળતાથી એક ખાતા માંથી બીજા ખાતામાં પૈસાની ટ્રાન્સફર કરી. અને એમાં ખુબ જ સારું પણ હોય છે જેમ કે આપણે શું છે ત્યા લાઈનોમાં ઉભી રહેવાનું. કંટારજનક હોય છે એના કરતા આપણે હમણાં શું છે ક પણ આપું કોઈ મિત્ર રહેવા માટે. હોય કે આપણા ફેમિલી વાળા ક ગયા હોય તો એમને ત્યાં પૈસાની જરૂર પડે તો આપણે સરળતાથી. અથવા એમના નંબર નો જે ક્યુ આર કોડ બનાવેલો હોય તેના પર આપણે સરળતાથી પૈસાની ટ્ર. ટ કરી શકીી એટલે મને તો ખુબ જ ગમ્યું છે અને એના ગેરફાયદા. જોવા જઈએ તો એક મોટી બાબત એ છે કે એમાંથી કોઈ વારજ સાયબર ક્રાઈમ ને હજ થ એટલે. કોઈ જે આપણે હેકર્સ છે તેના દ્વારા પૈસા ચોરી કરીલા એટલે કે આપડા થી ઉપાડી. લેવાના એવું પણ કેસ જોવા મળે છે જેમ કે આપડા આપને એટલું બધું નોલેજ નહી હોય. અને આપણે ડિજિટલ પેમેન્ટ નો ઉપયોગ કરતા હોય અને આપડ પાસે કોઈ વાર શું છે કે અમુક વ્યક્તિ પાસે ફોન આવે છે તો એ લોકો બેંક તરફથી ફોન આવે છે એમ કરીને વાત કરે છે અને એમના પૈસા અઉ. થી કપાઈ જવાનો પણ ભય રહેલો હોય છે એટલે આપે જેમ બને તેમ આ બધી જે. ભાવના જે ગંભીર બાબતો છે અને આજે બેંક વા બેંક પણ કહે છે કે અમે તમારી. કોઈ દ ફન ઓપી કે આધાર કાર્ડ ન ફોટો કેવું માંગવાના નથી એ લોકો. સામે ક છે કે અમને એવી કોઈ પણ જરૂર પડશે નાનામાં નાની વસ્તુ ની પણ જરૂર પડશે તો પણ અમે તમને બે. બ એટલે એ લોકો એ આપને સાવચેતી રાખે છે અને આપડે પણ સાવચેતીને. જેમને નહી સમજ પડે જેમ કે બાળકો હોય છે પછી આપડા જે દાદા દાડી. એ લોકોને નહી સમજ પડે તો આપણે એમને સમજવાનું છે કે આપડણે કઈ રીતે કામ કરવાનું છે. એટલે જેમ બને એમ આપણેે સાચવીને જશું તો સારું રહેશે અને આ એના મેં તમને કીધા એના. ફાયદા અને ગેરફાયદા છે તો તમે એકિટલ પેમેન્ટો ઉપયોગ કરી્યો હોય ને તમારી સાથેવ કોઈ બનાવ બનેલો. કે તમને એવું લાગેલું કેીજે મેમને જગ્યા રોકડ હતું તે જ સારું હતું કે પછી ર ની જગ્યાિજટલ પેમેન્ટ છે તેજ સારું છે એવ કોઈ બનાવ બનેલો
હા ભાઈ તમારી વાત એકદમ સાચી કારણ કે તમને ખબર જ છે કે આજકાલ મા મતલબમાં ડિજિટલ પેમેન્ટ ખુબ જ વધારે ઉપયોગ થવા લાગ્યું છે અને ડિજિટલ પેમેન્ટ એમ તો સારી પણ બાબત છે અને ખરાબ પણ બાબત છે કારણ કે તમને ખબર બર જ છે કે જે ડિજિટલ પેમેન્ટ એ વસ્તુ એવી છે કે તેમાં મતલબમાં આપડે ખુબ જ સારી રીત બીજી રીતના પણ ઉપયોગ કરી શકે છે જેમ કે જો ડિજટલ પેમેન્ટ મતલબમાં કેટલીક વાર તમને ખબર આપ જો શર માર્ટમાં પૈસા ના રોકવાના હોય તો ત્યારે પણ મતલબ આપણેિઝલ પેમેન્ટ ઉપગ કરી તમને વાત કર તો ડિજટલ પેમેન્ટ ક્યારે ક્યારે કામ લાગે કે
બધાકીનેને મૂકીને જવાનું છે ન આવે આવે
ખવાના હોય તો ત્યારે મતલબ આપણે ડીમેટ અાઉન્ટ બનાવવું પડે તો ડીમેટ અકાઉન્ટ બનાવવા માટે પણ આપણને મતલબમાં કેટલીક વસ્તુ પાન કારડ ની બધી જોતી હોય પરંતુ જયારે પણ આપણે મતલબ પૈસા આપણે નાખવાના હોય તે ક્યુ આર ના માધ્યમ ઠું તય્યારે છે અને આપણે ડિજટલેમેન્ટ ઉપયોગમાં ગી છે અને ડી આપને જ જરૂર પડે તો ત્યારે મતલબ આપણે પૈસા તેમાં ચૂકીવી દઈએ છીએ અને જો પૈસા ટાઈમમાં આપણે મતલમાં વવા માટે ડિજટલેમેન્ટ આપને જરૂર પડે છે તોટલ પેમેન્ટ ના માધ્યમથી આપણે શેર માર્કેટમાં પણ રોકાણ કરી શકી એ ખુબ જ વધારે સારી વસ્તુ છે અને તેના કારણે જ આપડણે સારી રીતના પૈસા ને એવ ચૂકવી શકી છે બાકી તો એમાં શું આવે કે આપડે મતલબ પૈસા ફાટી જવાના ખોવાઈ જવાના એવ બધો ભય રહેલો હોય. પરંતુ ડિજિટલ પેમેન્ટ જો હોય ને તો ખુબ જ વધારે એવું સારું પડે ડિજિટલ પેમેન્ટથી આપણા પૈસા ચોરી જવાના, ફાટી જવાના, એવું પડી જવાના એવો તો ભય રહેલો જ નથી હોવે તો ભય પતી જ ગયો. આપણને પેલા જેવું કેવું મતલબ પૈસા ગમે ટયાથી મળી જતા હો હતા એવું પૈસા પણ મળતા નથી કારણ કે બધા વધારે પડતાશે ને ડિજિટલ પેમેન્ટ જ ઉપયોગ કરતા થઈ ગયા, છે તો જેથી કરીને હવે મતલબમાં ડિજિટલ જમાનો થઈ ગયો છે એવું કેવામાં આવે છે કારણ કે ડિજિટલ પેમેન્ટ આવવાના પહેલા બધાને એવું લાગતો હતું કે એવું બધું તો ના થઈ શકે. ફોરેન દેશમાં થકે આપણા દેશમાં એવું ના મૂનકીન છે, પરંતુ આપણે ઇન્ડિયા એ કરી દેખાડ્યું છે અને ખુબ જ શરીર સરસ રીતના કરી દેખાડ્યું છે જેથી કરીને ડિજિટલ પેમેન્ટ ખુબ જ વધારે એ મને સારું લાગ્યું અને બધા ડિજિટલ પેમેન્ટ ઉપયોગ કરવા જોઈએ અને ડિજિટલ પેમેન્ટ સારિ રીતે ઉપયોગ કરીશું ને તો આપને ખુબ જ એવું સારું પડશે એવું મને તો લાગે છે, તમારે શું કેવુ છે આ બાબત ઉપર
હા તમારી વાત એકદમ સાચી છે અને ડિજટલ પેમેન્ટ ન આપણે આપડે જ્યાં સચેત રહેશું તો જ આવનારી પેઢી પણ સચેત રહેશે અને ડિજિટલ પેમેન્ટ જોવા જોઈએ તો અમે પણ એકવાર મૂંઝવણમાં મુકેલા હતા, જેમ તમે કીધું એ રીતે અમે પણ ફરવા ગયા હતા અને તે ગામડા વિસ્તાર હતો ત્યાં શું છે ઇન્ટરનેટ ન એટલો બધું જે સારું નહી હતું અને અમે ત્યાં એમ તો ચકાસણી કરી હતી તો અમને એવું કહેવામાં આવ્યું કે નેટ ને ઇન્ટરનેટ તો સારી એવી સુવિધા મળી શકશે પરંતુ ત્યા વરસાદ એટલો બધો પડતો હતો કે ત્યાં ઇન્ટરનેટ ન જેટલું પકડો જોઈએ તેટલું ન હતું એટલે અમે પૈસાનુ ટ્રાન્સ કરી શકી નહી હતા ને તે ગામડો વિસ્તાર હતો, એટલે ત્યાં લાઈટ જવાની પણ સંભાવના હતી. તો લાઈટ પણ ગઈ હતી, તો અમારે અમારો ફોન પણ ચાર્જ કરી શકિયા ન હતો તો અમારે ફોન ચાર્જ કરવા માટે પણ ઘણી દૂર સુધી જ્યાં લાઈટ ન વીજળી કનેકશન હોય ત્યાં અમારે જવા પડ્યું હતું એટલે ખુબ જ મુસીબત હતું કારણ કે ન હોય ફોનમાં આપણે ડિજિટલ દ્વારા પૈસા ટ્રાન્સફર કરી શકતા નથી એટલે ઘણી બધી મુસીબતો નો સામનો તને તો કરવો પડે છે પરંતુ ડિજિટલ પેમેન્ટ હવે શું છે હવે આપણેે જોવા જઈએ તો તે મેં તમને જાડાય દસ પંદર વર્ષ થઈ ગયા છિએ. તો હાલમાં ઇન્ટરનેટની સુવિધા એટલી બધી વિકસિત થઈ ગઈ છે અને ગામડાઓમાં પણ મળે તો આપણે કશે પણ જોઈએ ત્યાં નેટવર્ક સારું એવું પકડે એટલે આપણને કશું પણ પ્રોબ્લેમ નથી અને બેટરીની વાત કરીએ તો હાલમાં તો ગમે ત્યાં આપડે કશે ફરવા વા પેટ્રોલ પંપ છે, પછી જે સરકારી સ્કૂલો છે ત્યાં જઈને પણ આપણે સરળતાથી ફોન ચાર્જ કરી શકિએ છી એટલે આપણે જોવા જઈએ તો દેશ ડેવલોપ થયો છે તેની સાથે સાથે આપણે એ ઇન્ટરનેટ સેવામાં પણ ખુબ જ મજા આવે છે અને જે મોટા મોટા શહેરો છે. જેમ કે અમદાવાદ છે, પછી આ દિલ્હી છે એમ ઘણા જે મોટા મોટા શહેરો છે ત્યાં તો એટલી બધી ટેકનોલોજી હાઈ થઈ ગઈ છે કે આપણે આપણા આઅંખ દ્વારા કે પછી હાથ હથેડી દ્વારા પણ એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસાની ટ્રાન્સફર સરળતાથી કરી શકીએ છીએ, એટલે મને તો ખુબ જ ગમ્યું છે. અને હવે શું છે કે આપણે કશે ગયા હોય અને આપે કઈ વસ્તુ ખાવાની ઈચ્છા થાય અને આપને ભૂખ લાગી તો પેલા શું હતું કે આપણે જે સરળતા થી મળી શકતું નહી હતું આપને હોટલ રેસ્ટોરન શોધક પડતું હતુ પરંતુ હમણાં શુ છે એમેઝોન, સ્વિગીછે પછી આ જે પીઝા ડિલિવરીની ઘણી બધી એપ છે તેના દ્વારા આપે સરળતાથી પિઝા, સેન્ડવીચ અને ઘણી બધી વસ્તુ મંગાવી શકીએ છીએ અને હવે તો આપણે કહીશું ચાઇનીઝની વસ્તુ ખાવાની તો પણ આપણે સરળ ઇન્ટરનેટ ના માધ્યમ દ્વારા આપણે મંગાવી શકીએ છીએ અને જે પૈસા હોય છે. એ આપણા પર બે ઓપ્શન હોય છે આપણા પર કેશ હોય તો કેશ ઓન ડિલિવરી પણ રાખી શકીએ છીએ અને આપડા પાસે ડિજિટલ નાણૂ હોય એટલે કે ફોન પે, ગુગલ પે માં પૈસા હોય તો આપણે એના દ્વારા પણ આપણે સરદરથી ચુકવણી કરીને વસ્તુ કે સેવા પ્રાપ્ત કરી શકીએ છીએ અને સારડતા થી ભોજન પણ મળી જકે છે અને હાલમાં તો જીવન જરૂરિયાત ની વસ્તુમાં લોકો બહાર ખરીદવા - - લાગે છે આ કોઈ પણ વસ્તુ મંગાવી હોય તો પરંતુ સરળતાથી મળી રહે છે અને કોઈ વસ્તુમા- - હોય, ખરાબ નીકળે તો પણ હવે તો પીવાની જરૂર નથી કારણ કે આપણે જો ડિઝિટલ પેમેન્ટ નો ઉપયોગ કર્યો- - કે પછી કેશમા પૈસા આપ્યા તે પૈસા આપણને પાસાા મળી જાય છે, જો વસ્તુ ખરાબ હોય તો- - અને આપણા કારણોસર જો વસ્તુ ખરાબ થઈ હોય, તો મળતી નથી એટલે આપણે- - જેમ મનેમ સમજી વિચારીને ડિજિટલેમેન નો ઉપયોગ કરવો જોઈએ શું તમે જય્યારે ડિજિટલ- - ઉપગ કર્યો અને તમારે આવું તમે પણ કોઈ વસ્તુ પછી ફરવા ગયા, હોય. કે પછી ઘરે પણ ખાવા માટે- - વા માટે કઈને કઈ વસ્તુ, તો મંગાવી હશે- - અનેટ જે જીવન જરૂરિયાતની વસ્તુઓ તમને કધો તે પણ તમે જે ફ્લિપકાર્ટ છે, એમેઝોન છે મિશો- - એમ જે ઘણી બધી સરકાર દ્વારા એ ડેવલપ કરવામાં આવી છે- - તો એ બધી એપ પરથી તમે ઉપયોગ કરીને મંગાવી હશે તો તમે એનો ઉપયોગ કરેલો ત્યારે - - કોણમાં પૈસા ટ્રાન્સફરલા- - કે પછી કેશમાં કરેલા એટલે કે ડિજિટલ પેમેન્ટ દ્વારા કરેલા તો તમને કઈ પ્રોબ્લમ કે મુસીબત- - સામનો કરવો પડલો કે તમે સરળતાથી આ પૈસા ન ટ્રાન્સફર કરી શકેલા?
હા ભાઈ તમારી વાત એકદમ સાચી છે અને જો આપણે ડિજિટલ પેમેન્ટ ઉપયોગ કરવો હોય- - તો આ બધી કેટલીક બધી આપણે મતલબમાં મુશ્કેલીઓનો સામનો પણ કરવો જ પડે છે કારણ કે- - જો ડિજિટલ પેમેન્ટ આપડે ઉપયોગ કરવા માટે છે ને જેમ કે જો જયારે મતલબ આપડે સામે વાળો પક્ષ- - ડિજિટલ પેમેન્ટ ઉપયોગ કર ને તો ત્યારે જ આપણે ડિજિટલ પેમેન્ટ ઉપયોગ કરી શકીએ બાકી તો આપણે ત્યારે ડિજિટલ પેનમેન્ટ ઉપયોગ ના કરી શકીએ તમને ખબર જ છે કે જો આપણે મતલબમાં ડીઝલ પેમેન્ટ ક્યારે ઉપયોગ કરી શકી જય્યારે બંને- - પોક્ષ પક્ષૌ મતલબ ઉપયોગ કરતો હોય હું તમને કહું તો જયારે મતલબ મે મે ઉપયોગ કરતો હોય અને તમે પણ ડિઝલ ડિજિટલ પેમેન્ટ નો ઉપયોગ કરતા હોવ તો જ આપણે ડીઝલ પેમેન્ટ ન ટ્રાન્સફર આપણે સારી ના કરી શકે પરંતુ જો તમને કહું તો મતલબ માં મેં ડિજલ પેમેન્ટનો ઉપયોગ કરતો હોં ને તમે જો ના કર કહું ને તો આપણને મતલબલમાં ક્યારેય ડિજિટલ પેમેન્ટ ઉપયોગ ના કરી શકીએ. ટ્રાન્ફર કરી જ ના શકુ તો ડિઝલ પેમેન્ટ નો ઉપયોગ કેવી રીના થવાનો? તો એટલે મતલબ આ ડિઝલ પેમેન્ટની એક મુશ્કેલી પણ છે અને જો આપણે ડીઝલ પેમેન્ટ સારી રીતના ઉપયોગ કરીશું તો આપણને ખુબ જ વધારે એવ બેનિફિટ થવાનો છે તો મતલબમાં ડિજટલ પેમેન્ટ ઉપયોગ કરતા પહેલા આપે બીજી બધી વસ્તુ તો પણ ધ્યાનમાં રાખી કીધું કે એમ કે જો કેટલીક વસ્તુ તમને કહું તો ડીઝલ પેમેન્ટ મતલબમાં ખેર ઉપયોગ ન થાય કે જો આપડે તો કોઈ પણ વ્યક્તિ ને સેને ડીઝલ પેમેન્ટ વિશે યોગ્ય માહિતી ન હોય તે લોકો ઓટીપી ને એવું ગમેતેને શેર કરી દેતા હોય જો ગમેતેને ઓટીપી ને એવું ન શેર કરવો જોઈએ કારણ ડિજિટલ પેમેન્ટ એ મતલબમાં ટ્રસ્ટેડ વસ્તુ છે અને તેમાં મતલબ આપણે ઓટીપી ને એવ બધું આપવાનું નથી કારણ કે એકજ વાર ઓટીપી ને બધું આપીને ચાલુ કરતી વખતે બાકી તો ઓટીપી ની જરૂર પડતી નથી જોકોઈ કોઇ વ્યકિત આપ ફોન કર કે તમને ઓટીપી જોઈ છે તો ફોર્ડજ હોય છે એટલે ને આપણે તેને ઓટીપી આપ એવુ નથી અને ઓટીપી આપવા જશો તો આપડા બધા પૈસા કટ થઈ જવાના છે એટલે ઓટીપી કોઈને પણ આપવું નહીં કોઈને શેર નથી કરવું બાકી બસ ડીઝલ પેમેન્ટ ખુબ જ સારી વસ્તુ છે અને સારી રીત ઉપયોગ કરીશું આપણને બધુ અત્યારે એવું સારું પડશે તો ચાલો ભાઈ આપણે વળીએ અને સારી રીતના બીજા દિવસે વાત કરીશું આ બાબત ઉપ
હા સારું ચાલો ભાઈ મળશો ત્યારે વાત કરશું.
હા ભાઈ